હલો. સંભળાતું છે.
સંભળાતું છે હવે ક્લિયર અવાજ આવે છે.
હા હા કેમ નેટવર્ક ઈશ્યુ બહુ આવતા છે.
એટલે હમણાં વાતાવરણમાં થોડુંક ચેન્જ થયું છે એના લીધે હોઈ શકે મારા ખ્યાલે
હમ હમ એનામાં શું છે કે અડધી અડધી વાત થાયને પછી અમુક સમજ બી ની
હમ એટલા માટે હવે હું વાત હું અમુક વખત કપાઈ જાય તો શું છે કે પછી તમને સામેથી શું જવાબ આપવો તમે પણ અહ અટવાઈ જાવ.
હા મૂંઝવણ માં પડી જઈએ કે શું વાત કરતા હતાને શું હતું.
હા હા હા તે હું એ પૂછતો હતો તમને પેલોું ક્રેડિટ કાર્ડ ની ઇન્કવાયરી તમે કરી હતી તો શું છે મને તમે ઇન્ક્વાયરી કરી તો થોડું જાણવા મળ્યું કારણ કે મારે હમણાં લોન લેવી છે પણ મને ત્યાંના મેનેજરે એવું કીધું કે તમારો એટલી નથી, તમે ક્રેડિટ કાર્ડ એક વખત લઈને પછી સીબિલ જનરેટ કરીને પછી તમે લોન લઈ લો બે ત્રણ મહિના પછી.
હા એટલે એમાં શું છે કે તમે એક વાર ક્રેડિટ કાર્ડ લો તો સારું હવે જો આપડે લોન કઈક વસ્તુ કા તો લઈ પણ હવે તમને કઈ અત્યારે સામાનની જરૂર નથી તો તમે એકવાર ક્રેડિટ કાર્ડ લઈ લો એનો જે ચાર્જિસ લાગતો હોય યરલી વરલી જે એ રીતે તમે એક વાર લઈ લો પછી તમે ઘર ખર્ચ નું સામાન કે ઘરની શાકભાજી આ તે કરિયાણું એ કઈ પ્રેક્ટિકલ વસ્તુ તમે લો તો એ ક્રેડિટ કાર્ડથી લેવાની એ પછી એક મહિના નો ટાઈમ હોય પછી વળી બીજા પંદર દિવસ આપે કે તમે પંદર દિવસમાં પૈસા જમા કરાઈ દેવો એટલે ટોટલ ટાઈમિંગ તમને પિસ્તાલીસ દિવસ મળે એ ટાઈમમાં તમે પૈસા જમા કરાવી દો તો તમને એની કોઈ પેનલ્ટી નહી લાગે ચાર્જ નહીં લાગે બેંક તમને પિસ્તાલીસ દિવસ પૈસા વાપરવા આપશે ને એ તમે ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર કરતા રહેશો અને વાપરતા રહેશો તો તમારું ક્રેડિટ સ્કોર ઓટોમેટિક ચડી જશે.
તો તો ઘણી સારી વસ્તુ છે એટલે વગર વ્યાજે રૂપિયા વાપરવા આપે.
હા વગર વ્યાજે આપે પણ તમે જો એક હપ્તો ચૂકી ગયા તો પછી એની પેનલ્ટી બહુ ઓખી હોય.
બરાબર એટલે એ પેનલ્ટી તમને એક સાથે લાગે એટલે થોડુંક તકલીફ પડે એમ ને?
ઘણું તકલીફ પડે કારણ કે પેનાલ્ટી તો બહુ ઓખી આવે.
બરાબર બરાબર એટલે હમણાં શું છે કે અંધારું ઘણું થઈ ગયું લેટ થઈ ગયું છે એટલે તમને આ પેલું થાય છે.
હા એટલે અત્યારે શું છે કે જાગરણ થોડુંક ઘણું થઇ ગયેલું છે. સવારે વેલું ઉઠવાનું
બરાબર, બરાબર આ. શું છે કે મેં કીધું, નરા થોડાક બેઠો હતો ને મેું તમે વાત કરી હતી ને કે ક્રેડિટ કાર્ડ આપણે હું ન્કવાયરી કરું છું લેવાની ગણતરી કરું છું એટલે મેં કીધું લાવું, પૂછી જોઉું મારે પણ હવે કરાવું પડશે હમણાં જ. હુ કે મારા ભાઈએ એપ્લિકેશન કરી હતી. એને શું છે કે એક જણ નો સિબિલ સ્કોર નથી, તો એને ક્રેડિટ કાર્ડ છે ને એફ ડી ના બેસ ઉપર કરાવ્યું. અને કઈ અમુક કો રાખ. કંપનીએ એફ ડી કરાવી અને એના ઉપર ક્રેડિટ કાર્ડ કરાયું તે એફ ડી ના એસી થી નેવું ટકા ત લ એટલે બેંકે એમને અ લિમિટ આપી કે એટલે લિમિટ સુધી તમે પૈસા વાપરી શકો સિબિલ કોડ જનરેટ થઈ જશે પછી એ કેન્સલ કરાવી દેશે એવું કેતા હતા.
અચ્છા, એટલે સિક્યોરિટીના એવી રીતે પ્રેશર રાખ્યા. એફડી ના બેંક વાળે.
હા, સિક્યુરિટીમાં કારણ કે સિવિલ ન હતો ને. અમારે હવે મારે લો લેવાની જરૂર છે તો મારે પણ એજ કરવું પડશે, કારણ કે મારો સિબિલ નથી. હવે મારે છે તે એફડી કરાવવી પડશે, ફિક્સ ડિપોઝિટ એના અગેન્સ્ટમાં એ લોક લોકો મને ક્રેડિટ કાર્ડ આપશે, એટલે સિક્યુરિટી માટે હવે હું ત્રણ ચાર મહિના કે છ મહિના ક્રેડિટ કાર્ડ યુઝ કરીશ. એ લોકો મને એવું કહેતા હતા કે પછી તમે બંધ કરાવી દેજો ને, હમણાં તમને ફ્રી ક્રેડિટ કાર્ડ આપશો તે યુઝ કરજો. એટલે તમારું સીબિલ જનરેટ થઈ જશે ઓટોમેટિક.
ના, એ વસ્તુ સારી છે કે આપડો વેડીસનલ સ્કોર વધી ગયો, પાછો તમને એફડી પર ઇન્ટરેસ્ટ મળતું રહેશે, એટલે બે તરીકે તમને તો ફાયદો જ છે.
હા, અનેને એમને મને બીજું કીધું કે તમને ચાલીસ પચાસ દિવસનો ટાઈમ ગાળો મળે રૂપિયા વગર વ્યાજે વાપરવા, એમ તમે રોકડા આપીને ખરીદી કરો છો, તમે ક્રેડિટ કાર્ડથી કરજો, જેનાથી શું છે કે પેલા કેશ તમે જે એમાં હમણાં આપવાના હતા તે તમે ક્રેડિટ કાર્ડમાં ભરી દેજો, એનાથી શું છે તમારો સીબડી જનરેટ થશે. બીજું કે તમને ફાયદો એ થાય. એમને મને કીધું કે ક્રેડિટ કાર્ડના લીધે તમે પેમેન્ટ કરો ને તો તમને પોઈન્ટ મળે. એ પોઈન્ટ થી તમે વર્ષના અંતમાં કઈ ને કઈ રીડીમ કરી શકો. થવા એ પોઈન્ટને તમે કેશમાં ટ્રાન્સફર કરી શકો. આમ કેશમાં જો આપે લઈએ તો આપણને કશું ના મળે, કશું મતલબ કોઈ પોઈન્ટ નહી મળે, કોઈ જાતનું બેનિફિટ નહી આમ ક્રેડિટ કાર્ડ થી શું છે, કે બેનિફિટ ખરો.
હા, એટલે બેનિફિટ એટલે એના તો બહુ ફાયદા એ મેં તો એક અનુભવ ફાયદો કારણ કે મારું સેલરી બેસે જ આવે કઈ પૈસા આવે, ના આવે એવું રીતે હોય. મારું ઘરનું એની ચાલતું હતું ઈ એમ આઈ હવે મેં કીધું આ મહિને પૈસા ની આવ્યા તે ક્રેડિટ કાર્ડ થી ભરી નાખ્યા, ઈએમઆઈ પછી દોઢ મહિનો રહીને મે ક્રેડિટ કાર્ડમાં ભર્યા પૈસા મારો ટાઈમ હજુ હોઈ કે ન? તો એ બાઉન્સ ના થયો મારો. એ વસ્તુ બહુ ફાયદાની છે.
એ તો ઘણું સારું કેવાય, તો હતો કારણ કે હવે તમારે બચત બી થાય. બીજું કે તમારે આમાં તાત્કાલિક પૈસા ને ઈએમઆઈમાં તમે જો ટાઈમસર, ટાઈમ ટુ ટાઈમ ભરી દો તો તમારો સિબિલ બી જનરેટ થાય. એનાથી શું છે કે આપણે હવે એમાં બે ઓપ્શન આવે છે, હું મેં હમણાં એક જગ્યાએ પેમેન્ટ કર્યું. એ્યા મોટું પેમેન્ટ હતું. મોટા પેમેન્ટમાં એ લોકો આપણને ઓપ્શન પણ આપે છે. કે તમે એ પેમેન્ટ ઈએમઆઈ થી ભરવું હોય, ટુકડે ટુકડે ભરવું હોય તો બી ભરવા દો.
બરાબર, એના એના બઉ બધા ઓપ્શન છે. અત્યારે મેં ફોન બી લીધો, ને મેં ક્રેડિટ કાર્ડમાં જ લીધેલો. એનામાં મને ફાયદો શું? એક તો મને ચાર હજાર નું કેશ બેગ જડ્યું, પ્લસ મને ક્રેડિટ કાર્ડમાં પોઈન્ટ જડ્યા એટલે બીજા બે હજારનું ડિસ્કાઉન્ટ જડ્યુંટ. પોઈન્ટ હતા ને મે કન્વર્ટ કરી નાખ્યું એટલે બે હજાર બીજા થઈ ગયા. એમ એમ કહીને છ હજાર રૂપિયા ન મને ઓવર ઓલ ડિસ્કાઉન્ટ કર્યુ ફોન હોય.
બરાબર, બરાબર તો તો ઘણો ફાયદો છે, સારું છે અને બીજું કે આપણે હવે અમારી બિઝનેસ છે. બિઝનેસમાં અવારનવાર પૈસાની જરૂર પડતી હોય. તો આ વસ્તુ હું વિચારું છું, તો બિઝનેસ માટે પણ સારી છે. ક્યારેક હવે સમજો. કે આપણે ઉધારમાં કોઈની કોઈને માલ આપ્યો હોય. તો ત્યાંથી પેમેન્ટ ના આવ્યો હોય, અને આપણા વેપારીને આપણે પેમેન્ટ આપવું હોય, તો હું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ આપી દઉં એટલે મને પચાસ દિવસનો સમયગાળો તો મળી. ગયો ત્યાં સુધી મારા આપ્યું છે. તેમના પર પૈસા આવી જાય તો હું, એ પૈસા ને ક્રેડિટ કાર્ડમાં એટલે મારી ક્રેડિટ મારા જે વેપારી છે. તેની સામે પણ સચવાઈ ગઈ, અને હ ક્રેડિટ કાર્ડ યુઝ કરું, તો એનાથી મને બીજો પણ સમજો બેનિફિટ થાય એને જો હું, લિમિટમાં વાપરું વ્યવસ્થિત આયોજનબદ્ધ અને મેનેજમેન્ટ રીતે વાપરું, તો એ ખુબ જ ફાયદાકારક છે.
હા કે એની વ્યવસ્થિત વાપરું જોઈએ હવે અનામ કેવું છે, કે અત્યારે એની મને એક જણાને અર્જન્ટ પેમેન્ટ આપું હતું. તો મેં એને સીધું યુપીઆઈ ડાયરેક્ટ એના અકાઉન્ટમાં જ કરી નાખ્યું કારણ કે આ ગુગલ પે હાથે બી આપણે ક્રેડિટ કાર્ડ લિંક કરી શકીએ. પેમેન્ટ જોતો ને આપને કરી યુપીઆઈ કોઈ બીજી વસ્તુ ના થઈ શકે. બેં લોન આપે તો આપડે આવી રીતે ના કરી શ એ પણ ક્રેડિટ કાર્ડમાં એ બી થઈ શકે.
હા એ વાત સાચી ને ક્રેડિટ કાર્ડમાં છે ને બે ત્રણ ટાઈપ ના આવે છે. એક વિઝા માસ્ટર રૂપે એમાં જે રૂપે કાર્ડ છે ને તે તમારે ગૂગલ પે માં લિંક થાય હા ભાઈ એ લિંક કરો ને તો તમે ક્યુ આર કોડમાં મને એવું કીધું કે ક્યુ આર કોડ થી સ્કેન કરીને બી તમે પૈસા ટ્રાન્સફર કરી શકો. જયારે વિઝા અને માસ્ટરકાર્ડમાં એ ઓપ્શન નથી એટલે આપડા અહીંયા જે રૂપે કાર્ડ આવે છે ને એમાં તમે કરાવો ને એનો ઘણ બધા બેનિફિટ છે મેં તો ઘણી વખત જોયું છે એમાં ઘણો બધો ફાયદો છે.
હા એ વસ્તુ હમજ્યા જેવી છે કારણ કે હવે જો આપણે નોલેજ ના હોય બેંક વાળા તો ભેરવાહારું જ આપેલા હોય કે જે મેં એનું સારું પડે કારણ કે એ લો કોને તે લોકો એવું માણસ જ વધારે કો કેટલા ક્રેડિટ કાર્ડ લે પણ આપડે એ બધું વિચારીને કરવું પડે કે આ વસ તુ આપને ફાયદો કયામાં દેખાય ઈ વસ્તુ આપડે કરવી પડે.
હા એ વાત સાચી છે. અને બીજું કે ક્રેડિટ કાર્ડને મેં ઓનલાઈન ઘણા બધા વિડીયો પણ જોયા યુટ્યુબ ઉપર જેનાથી મને નોલેજ મળે તેમાં તો અમુક જણા એવા છે કે જેને જેમનું ઘર પણ ક્રેડિટ કાર્ડ થી ચાલે છે. એમની પાસે એટલા બધા ક્રેડિટ કાર્ડ છે ને એ રીતે આયોજન કરે છે એ લોકો પૈસા નો કે કોઈ પણ જાતનો એ લોકોનો ઈન્કમ નથી પણ તો પણ એ લોકો એ રીતે યુઝ કરે છે કે એમને ખર્ચો બચી જાય એમ એમનો ખર્ચો ઘરનો નીકળી જાય.
હ એ વસ્તુ સારી છે. પણ આપડે હમજી વી ચારી કરવું પડે આ જેટલું વસ્તુ કોઈ બી વસ્તુ લિમિ ટી મા રહે તો એ બહુ સારું કેહેવાય જે ક્રેડિટ કાર્ડ આપણેે આપડી આવક ની આવતી હોને વાપરી નાખી પણ આપડે પચાસ દિવસ પિસ્તાલીસ દિવસ પછી તો એને પૈસા ભરવા પડે ને એ જો પૈસા આપણે નહી ભર્યું તો એની પેનલ્ટી દસ ટકા પંદર ટકા વીસ ટકા પેનલ્ટી લાગે તો આપડે એ બધું વિચારીને કરવું પડે હમજીને.
હા એ તો છે એ મેં ક્રેડિટ કાર્ડમાં એટલું જોયું છે કે પચીસ થી બત્રીસ ટકા સુધી પણ ઇન્ટરેસ્ટ રેટ લાગે છે.
હા એટલે એ વસ્તુ તો એમ ઓખી છે. કારણ કે હવે હું મારા કારને જો પૈસા હોયને તો જ હું વાપરું મને ખબર હોય કે અહીંયા તો મારા પૈસા આવવાના છે. તો જ હું ક્રેડિટ કાર્ડ વાપરું હવે જો મેં ક્રેડિટ કાર્ડ વાપર્યું હપ્તો બાઉન્સ થયો પછી મારી સિવિલ બી ઉતરી જાય મારી ક્રેડિટ બી ઉતરી જાય તો હવે બેંક વાળાને બીજી વાર મ લોન આપી હો ને તો એ લોકો ના આપે કારણ કે એને ફાઈલમાં ખબર જ હોય કે આ આ તારીખે આ સમય એટલો હપ્તો બાઉન્સ થયેલો હતો ન ભરી પણ મારી વેલ્યુ ત્યાં ઓછી થઈ જાય એટલે બેંક વાળા મને લોન ના આપે જો આપે તો ઇન્ટરેસ્ટ બહુ લે માર્કેટ કરતા વધારે કારણ કે આપડે જરૂર હોય તો આપડે પછી વાંધો નહી ચાલ ઇન્ટરેસ્ટ વધારે તો બી આપે લઈ લે કારણ કે જરૂર હોય આપણે આ વસ્તુ બહ હામજવા જેવી છે.
હા એ વાત તો સાચી ને અતિશય કરવા જોઈએ તેમાં તકલીફ તો પડે જ વાત હાચી છે.
ચાલો એવું હશે તો આપડે ભઈ ને એક દી આ બધી ચર્ચા કરશું મારું લેવાનું જ છે. તો આપડે બે સાથે જી આવી માર્કેટ જોઈ આવી. કેવું છે.
હા તે ભલે વાંધો નઈ મને ફોન કરજો ને એટલે હું આવીશ ચાલો ને આપે બે જણા ભેગા થઈ ને ન્કવાયરી કરી આવશું.
ઠીક છે લો ઠીક છે. યાદ આપજો બધાને.